હા મારો અવાજ આવે છે?
અવાજ આવે છે, મારું ક્યાં સુધી જાય છે?
હા હા હા કેમ છો?
હા હું તો મજામાં છું તો હું એવું પૂછતી હતી કે આજે આપણે અ વાંચન અને પુસ્તકો વિશે વાત કરવાના છે તો તમે મને એના વિશે કઈ બતાવી શકો છો કે?
હા વાંચન છે ને દરેક વ્યક્તિના જીવનમાં ઘણું બધું ઉપયોગી છે આપણે કહી શકાય ને પુસ્તકો એ તો આપણા વ્યક્તિના જીવન ઘડતર અને ચારીત્ર નીરમાણ ખૂબ જ મદદ એવું મને લાગે છે અ આપણે વાત કરીએ તો ઘણા બધા સારા બધા પુસ્તકો છે જે આપણે કહી શકાય કે ગાંધીજી ની આત્મકથા કે જે વ્યક્તિના જીવન અને ચરિત્ર નિર્માણમાં ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબીત થાય છે એ ઉપરાંત આપણે બીજા પુસ્તકોની વાત કરીએ તો ધાર્મિક પુસ્તકો હોય છે અ પછી નવી નવી ટેકનોલોજીને રિલેટેડ ઘણા પુસ્તકો હોય છે અ વાર્તા વાર્તા વાર્તાને એટલે ઘણા બધા પુસ્તકો હોય છે કે જે આપણા જીવનમાં આપણને ઘણી રીતના ઉપયોગી બને છે આપણે વાત કરીએ તો આપણા જે કારકિર્દીના ઘડતરમાં ઉપયોગ આપણે જો વાત કરી તો આત્મકથાઓ અને જે ઇન્સ્પિરેશન સ્ટોરીની જે બુક હોય છે તે આપણને ઘણી અ મહત્વપૂર્ણ અને ઉપયોગી આપણા માટે સાબીત થાય છે તો તમારું શું માનવું છે?
કહો છો કે વાંચન અને પુસ્તકો તો આપડે તો સૌ પ્ર્રથમ છે ને વાંચન વાચનનોજ મહત્વ સમજી લઈએ વાંચન એક એવી આદત છે જે આપણા વિચાર શક્તિ ને વિકસાવે છે. પુસ્તકો દ્વારા છે ને આપણે નવી નવી ની માહિતી છે ને તે મેળવી શકે છે જે આપણે વિચાર શક્તિઓ છે કે આપણે શું કરવું જોઈએ ને જે વ્યક્તિ છે તો તેની અંદર વિચાર તો આવતા જ રહે છે તો હું એવું માનું છું ને કે વાંચન એ વિચારોને સકારાત્મક માર્ગે લઈ જાય. છે, અને એની અંદર છે ને નવા નવા વિચારો લઈ આવે છે, તો આ ખુબ જ સારી બાબત છે અને પુસ્તકો દ્વારા છે ને આપણે નવી નવી માહિતીઓ મેળવી શકીએ છેએ જેમ કે આપણને કઈક વસ્તુ એવી છે કે જે ખબર કે એના વિશે આપણે અજાણ છે કે કોઈની પાસેથી પૂછે તો તેનો સવાલ નો જવાબ નથી મળી શકતો, ત્યારે આપણને પુસ્તક એ પ્રશ્નનો જવાબ આપી દે છે, એટલે હું એવું માનું છું કે અ આપણા જે બધા જ પ્રશ્નો છે તે આપણી પુસ્તકો પથમાં મળે છે પુસ્તકો અનેક પ્રકારના હોય છે મે જેમ કે, કથા પુસ્તકો કેટલીક હોય છે, કેટલીક વિજ્ઞાન પુસ્તકો હોય છે અને કેટલીક ઇતિહાસ પુસ્તકો પણ હોય શકે છે આત્મ કથાઓ પણ હોય છે, વ્યક્તિની જે પોતાની આત્મકથાઓ લખતા હોય છે ને તેની આત્મકથાઓ પણ હોય છે અને આ બધી જ પુસ્તકો ને તે બધી અલગ અલગ પ્રકારની હોય છે એક જ પ્રકારની કોઈ પુસ્તક નથી હોતી, જેમ કે આત્મકથા હ છે તો તેમાં છે ને શું છે, તો વ્યક્તિ એ પોતાની પ જીવનની જે કથાઓ છે એ લખી દે છે ઈતિહાસ પુસ્તકમાં શું હોય છે, આપણું જે ઈતિહાસ છે ને કે જે જૂના જમાનાનું કે શું હતું શું નહિ એ બધું જે ઇતિહાસ તો એ બધું લખેલું હોય છે ને પછી જે આવે છે, વિજ્ઞાન પુસ્તકો તો વિજ્ઞાન પુસ્તકોમાં છે, ને આપણું આજનું આધુનિક ટેકનોલોજી ને એ બધું છે, તો એમાં તે કામ લાગે છે પછી કથા પુસ્તકો માં છે ને જાત જાતની કથાઓ લ લખેલી હોય છે તો તે કથા પુસ્તકો છે, ને શૈક્ષણિક પુસ્તકો નું જ્ઞાન વધારવા માટે છે, ને હું કહું છું, કે આ બધી પુસ્ત પુસ્તકોનું વાંચન છે, ખુબ જ જરૂરી છે વાંચન એ આપણા જીવનમાં એક માર્ગદર્શન આપે છે, મહાન વ્યક્તિ ની જીવન કથાઓ વાંચીને આપણેે છે ને પ્રેરણા મળે છે, મોટિવેશન મળે છે, ઉદાહરણ તરીકે આપણે મહાત્મા ગાંધી ની આત્મકથાને વાંચીય છીએ જે સત્ય અને અહિં ના માર્ગે આપણને ચાલવાનું શીખવે છે આપણે નાન પણ મત થી જ મહાત્મા ગાંધી ની જે જેટલી પુસ્ત તકો છે બધી કેટલી એની આત્મકથા કેટલી આપણી બુકમાં અને બધું લખીને આવે છે અને આપણે એને વાંચીને આપણને પણ સકારાત્મક સુધી અ એટલે વિચારો પણ આપે છે અને અ સકારાત્મક એના માર્ગે પણ લઈ જવા માટે મદદરૂપ બની શકે છે. તો આજના ડિજિટલ યુગમાં છે ને વાંચન નું મહત્વ એ ખુબ જ વધી ગયું છે હવે આપણે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા છે ને ઈ બુક પર વાંચી શકીએ છીએ છતાં પણ છાપ આપેલ પુસ્તકો ન જે આનંદ છે ને એ બીજી જ કોઈ વાત છે આજે આપણે જો ઈએ છેએ તો પ્લે સ્ટોર માં કેટલી બધી પ એ પુસ્તકો છે ને આપણે પે કરીને એને એનાથી ઓછા પૈસામાં પણ મળી શકે છે, પરંતુ એ છેને અ અભૌતિક સ્વરૂપમાં હોય છે આપણે જે ભૌતિક સ્વરૂપમાં જે પુસ્તકો આપણી સામે છે અને આપણે એને વાંચીએ છીએ ને તો એની મજા જ કઈ બીજી છે ને એનો આનંદ જ કઈ બીજું છે એટલે હું તો એવું માનું છું કે આવું નહિ હોવું જોઈએ એટલે જે આપણે આપે એટલે કે જે આપણે પુસ્તકો વાંચી છીએ એમાંથી આપને ઘણું બધું જ્ઞાન મળે છે આજના ઘણા લોકો વા વાંચન થી દૂર જઈ રહ્યા છે ખાસ કરીને તો યુવાનો તેઓ વધુ સમય મોબાઈલ માં અને સોશિયલ મીડિયા માં પસાર કરી રહ્યા છે આ એક ચિંતા વિ બાબત બની ગઈ છે, આપણે રોજ થોડા વાંચન કરતા અ કાઢીએને તો આપણું જીવન એ સકારાત્મક ઉર્જાઓથી ભરી શકે છે તો તમારે એના વિશે પણ શું માનવું છે?
હા મને પણ એવું લાગે છે આજના જમાનામાં છે ને અ વાંચન પ્રત્યે લોકોનો જે ઇન્ટરેસ્ટ છે જે રસ છે એ ઘણો ઓછો થઈ ગયો છે કારણ કે ઇન્ટરનેટનું પ્રમાણ વધી ગયું છે મોબાઈલ પ્રત્યે લોકોનો જે ક્રેઝ અને નિષ તરત જ વસ્તુઓ મળી જવી જોઈએ એવી રીતના જે લોકોની વિચારસરણી છે એ માટે લોકો હવે પુસ્તકનું વાંચન લોકો ધીમે ધીમે ઓછું કરી દે છે કારણ કે હવે જે પુસ્તક વાંચતા આપણને બે ત્રણ દિવસ લાગે છે એ જ વસ્તુ અ પિક્ચરો છે કા તો વેબ સિરીઝ છે કે સિરિયલ્સ ડ્રામા દ્વારા અ બે ત્રણ કલાકમાં જ આખી પુસ્તકનો જે સાર હોય છે તે તરત જ આપી દેવામાં આવે છે એટલે લોકો બને ત્યાં સુધી હવે પુસ્તકો વાંચવાનું ઓછું કરે છે પણ ખરેખર તો પુસ્તકો વાંચવા જોઈએ કારણ કે એનાથી આપણી વિચાર શક્તિ વધે છે આપણે નવું નવું વિચારતા શીખીએ છે એમાં પણ આપણે વાત કરીએ તો ઘણા બધા એવા પુસ્તકો છે કે જે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યા છે આપણે બાળકોની વાત કરીએ તો બાળકોમાં પણ અ ઘણા બધી વાર્તાઓને લગતા પુસ્તકો છે કે જે અ બાળકોના ચારિત્ર ભણતરમાં ઘણી રીતના મદદરૂપ બને છે એ જે રીતના આપણે તમે કીધું તે પ્રમાણે ગાંધીજીની આત્મકથા એટલે કે સત્યોના પ્રયોગો એ પણ સરળ શબ્દોમાં ગાંધીજી થકી લખવામાં આવ્યા છે કે જેથી કોઈ પણ વ્યક્તિ એને વાંચે તો જે સત્યના પ્રયોગોમાં જે વાત કેવા ઈચ્છતા છે ગાંધીજી તેનું એમને સરળતાથી ખ્યાલ આવી શકે આ રીતના આપણે જો કહીએ તો પુસ્તકો એ વ્યક્તિના જીવનમાં ગઈ રીતના યોગી બનતા હોય છે પરંતુ આજની જે જનરેશન છે એ એમનું મહત્વ સમજી શકતા નથી એવું મને લાગે છે તો તમને શું લાગે છે.
હા કારણ કે એ ના આપેગ છે એ વા વધ- કથા આપનપથીઈ જ સાંભળ્યું છે અને એનાથી આપણને આત્મવિશ્વાસ થાય છે અને આપણે અંદર સકારાત્મક ઉર્જાઓ ન ઉત્પન્ન થાય છે હું તો- એવું માનું છું કે આપણે જે સારી સારી પુસ્તકો વાંચતા થઈએ તો આપણું જીવનમાં છે ને એટલે છે કે તે પોઝિટિવિટી આવે છે સકારાત્મકતા આવે છે પરંતુ જેમ કે હું કહ્યું પહેલા કે યુવાનો એ આજકાલના યુવાનો પુસ્તક વાચવાનું તાળી રહ્યા છે એટલે કે તે લોકો વધારે પડતું જે તેમનો સમય છે ને એ ફોન પર અને સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે પણ એવું નહી કરવું જોઈએ આ જે છે ને વાંચન પુસ્તકો માણ માણસ ના જી ને એક સૌથી સરળ અને અસરકારક રસ્તો છે ને તે છે વાંચન પુસ્તકો એ આપણા માત્ર માહિતી માટે નથી હો એ પુસ્તકો આપણે જોયા પ છે કે આપણે નાનપણમાં નિબંધો લગતા કે પુસ્તક આપણા- વક્તવ્ય પર બોલતા કે પુસ્તો આપણા મિત્ર પુસ્તકો એ આપણા મિત્ર હોય છે આપણે જો પુસ્તકોથી પ્રેમ કરતા થઈએ વાંચન કરતા થઈએ તો એ આપણા જીવનમાં ઘણી બધી અસરો લાવી શકે છે અને આપણને સૌ પ્રથમ તો હું તો એ માનું છું કે દરેક વ્યક્તિ વ છેને વાંચનની આદત હોવી જ જોઈએ કેમ કે આજના સમયમાં તો વાંચન એ ખુબ જ જરૂરી છે પુસ્તકો એ વાંચવાથી આપણને પ્રેરણા મળે છે આપણું ભવિષ ઉજ્જવળ બને છે. પુસ્તક આપણને વિચારવાનું શીખવે છે. જયારે આપડે કોઈક વાર્તા અથવા લેખ વાંચીએ છીએને તો ત્યારે આપડે વિચારીને વિચારીને વાંચીએ છીએ ને આપણું મંતવ્ય બનાવીએ છીએ અ આ રીતે આપણી મગજની જે છે તે સ વધે છે અને વાંચન માત્ર અભ્યાસ માટે જ નથી હોતું, મનોરંજન માટે જ નથી હોતું, તેમાં ઘણા બધા એવી શીખો પણ મળે છે કે જે આપણા જીવનને સુધારી શકે છે આજના સમયમાં જોઈએ છે તો આપણે લાયબ્રેરીનું ઘણું મહત્વ છે અને લાયબ્રેરી. બનીને પણ હોય છે પરંતુ તેનો કોઈ ઉપયોગ કરતું નથી મારું તો એવું માનવું છે કે તેનો ઘણોથી ઘણો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે ને જો કોઈ એવી સુવિધ મળી રહી છે તો તેનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો તો તમારી સાથે તે વાત કરીને છે ને મને ખુબ એવું સર સરસ મજા પડી અને સારું લાયગું, તો હવે આપણેે પાછું મળીશું અને આજ આવાજ કોઈક વિશે પસંદ કરીશું ચાલુ.
હા મને પણ પાંચન અને પુસ્તક વિષય પર તમારા થકી ઘણી બધી જાણકારી મળી અને આવી જાણકારી તમે આગળ પણ આપતા રહેશો એવી આશા થેન્ક યુ.
થેન્ક યુ.